હલો અ હેલો
અવાજ આવે મારો આ થોડો યાર સાઉન્ડ મિસ્ટેક જઈ તો સોરી ઇસુ થઈ ગયો તો મેં એ માટે ફોન કર્યો તો કે પ્રવાસ વિશે વાતચીત કરવી હતી તમારી સાથે એટલે કોલ કર્યો હતો ફરવા જવાનું પ્લાનિંગ કરવું હતું, એટલે તમારે જો ઈચ્છા હોય. તો આઇ શકો તમે એટલે કોલ કર્યો હતો
બરાબર કઈ કઈ જગ્યા જવું છે,
જો જામ તો હું હજી તો કચ્છ સાઈડ નું વિચારૂ છે જો કે હું ત્યાં પેલા ગ્યો ગયેલો છુ એટલે કહું છું.
જયેલા હોય તો શું. હમજાયુ ત્યાં જ્યાં નથી ગયા ત્યાં જઈશ
સાચી પણ એક ગુજરાતીમાં કાવત નહીં, કચ્છ નહીં જોયું તો કશું નહીં જોયું.
હા અરે મેં નથી જોયું તો મે મા જવાની જરૂર છે
વાત સાચી પણ મને ક બીજી તર જવાનું મન થયું છે
એટલે તમને કચ્છમાં ફરવાની મજા આવે છે એમ એવું એમ એવું ત્યાં શું હોય છે
કચ્છમાં ઘણું બધું જોવાનું છે ધોળાવેરા પછી ત્યાંના એક મસ્ત રોડ છે રોડ ટુ હેવન ત્યાંનું કચ્છનું રણ ત્યા ઘણું બધું જોવાનું છે
બરાબર
હમ ત્યા તે ત્યા ભૂકંપ આવે તો ને ધરતીકંપ તેને એક આખી સ્ટોરી એટલે
સ્ટોરી સાની સ્ટોરી
એક સ્ટોરી એટલે કે મ્યુઝિયમ છે તેમાં બધી ડિટેલ આપેલી છે આવું આવું થયું તું આવા લોકો આવી રીતે લોકો મર્યા ત એ વિશે માહિતી આપવામાં આવેલી છે
હમ હમ બરાબર
હમ કચ્છમાં એક છે ને એક મહેલ આવેલું છે
હમ
તે મહેલ એક હિન્દી ફિલ્મના શૂટિંગ માટે ઉપયોગ થ્યુંતું તેની પાસે ત્રણ ચાર રોલ્સ રોયસ હતી એ મહેલ ખુબ સુંદર છે
એવું એમ
કેને છેને વી લાખ અ કોઈક વિલા તેનું નામ છે મને યાદ નહ ચોક્કસ પણ ત્યાં ફરવાની પણ બહુ મ જ જા આવે, તેમાં બધી કઈ રીતે યુદ્ધો થતા, તે બધી માહિતી આપવામાં આવે.
હમ હમ.
ત્યાં ફોટોગ્રાફી ના પણ અલગ પૈસા પે કરવાના હોય.
બરાબર તમે કરાવેલો છો ફોટોગ્રાફી?
ના મેં ફોટોગ્રાફી નહી કરાયેલી પણ જો કોઈના લગ્ન થાય તો તે ફોટોગ્રાફી ત્યાં કરાઈ શકે એટલે.
અચ્છા પ્રિ વેડિંગ.
પ્રીવેેડિંગ. બીજે ઘણા સ્થળો આવેલા લા છે. ત્યાં રાતે રોગાવાની પણ મજા આવે. અમે સ્કૂલ માંથી પ્રવાસ ગયા ત્યાં ને ત્યારે. ત્યાં એક બ્રિજ પર પણ ગયા હતા.
બરાબર.
ત્યાં પણ મજા આઈ હતી. સરોવર.
બરાબર. ર એવું તો
તમે ક્યાં ક્યાં ફરેલા?
હું બસ હા હમણાં રજાઓથી વેકથી એટલે ગયો તો સંધાજી ફરવા મિત્રોની સાથે, ત્રણ જણા, મિત્રો. મિત્રો સાથે ગયા ત્રણ જણા.
કેટલા દિવસ માટે.
બે દિવસ એક જો બપોરે ગયા ને બપોરે પાછા એ રીતે એક દિવસ ગણાય.
તો તમે તો ટ્રેનમાં ગયા છો ને?
હા લોકલ ટ્રેનમાં જ ગયા હતા. અયા નજીકથી સન ઐતિાસિક ગયા હતા.
લોકલ ટ્રેન માં એટલું એટલું ભાડું નથી હોતું ને. લોકલ ટ્રેનમાં કોઈ વધું ભાડું નહ હતું નને?
ના ભાડું ઓછું હોય છે ટલ ટ્રેનમાં. અને એક્સપ્રેસ ટ્રેન ત્યાંને જતી હતી જે ટાઈમ અમારે જવાનું તું. ટાઈમે નથી જતી તેના કારણ અમે લોકલ ટ્રેન જ ચુઝ કરી.
મે વાતા મેં વાત સાંભળી લોકલ ટ્રેનમાં તો પૈસા આપવા ટિકિટ ના લો તો એ ચાલે
ના એવું નથી હોતું પણ અમુક પબ્લિક એવું કરે છે કારણ કે ત્યાં ટી ટી આવતું નથી ટિકિટ ચેક કરવા કોઈ આવતું જ નથી તેના કારણે ઘણી બધી પબ્લિક ટિકિટ લીધા વગર જ ચડી જાય છે
અચ્છા એટલે મેં વાત સાંભળી હતી એટલે ખબરબડી બીજે સુંદરી માં શું ફરવા જેવું લાયક છે
હા ત્યાં મંદિર છે માતાજી નું પર્વતો જેવા પર્ એ વિસ્તાર છે
કઈ માતાજી કઈ માતાજી નું મંદિર અચ્છા તો ત્યાં કઈ આ આરતી આરતી માં ગયેલા તમે
હા હમેજ રાતે રાત્રે આરતી થી એટલે અમે ગયા ત હમને બહુ મજા આવી જ હતી દર્શન કરવાની માતાજીના હા અમે મિત્રો ત્રણે પાછળ ઉભા રહીયે મેજ દર્શન કર્યા હતા
અચ્છા અચ્છા તો તો મજા આવી હશે
ખુબ જ મજા આવે તે હમને પળો એકદમ યાદગાર બની ગયા હતા કારણ કે જે પ્રમાણે માહોલ હતો એકદમ હમે ખુબ અજ ગમ્યું
તો આ મેં વાત સાંભળી કે સુંતાાજી સાઈડ તો એ રાજસ્થાનમાં આવેલું છે
હા રાજસ્થાનમાં આવેલું છે રાણીવાડા ગામ છે એ ગામ તો નહી પણ શહેર છે શહેર જેવું છે ત્યાં જ
સ્થાનમાં ગયા તો ત્યાં પબ્લિક ગુજરાતી બોલતી હતી કે રાજસ્થાની
ના બોલતી હતી તો હિન્દી જે રાજસ્થાની મારવાડી લેંગ ભાષા આવે એ ભાષામાં બોલતી હતી કારણ કે રાજસ્થાનમાં રાજસ્થાની કોઈ લેંગ્વેજ હોતી નથી મારવાડી હોય છે મારવાડી બોલે છે અને હિન્દી પણ બોલતા હોય તેઓ સમજતા હતા હા અમુક લોકો જ્યાં ગુજરાત ના લોકો આવે તેમને સમજાવવા માટે ગુજરાતી પણ બોલતા હતા પણ અમે જઈને ત્યાં હિન્લી જ બોલ્યા હતા કારણ કે અમને આવડતી હતી અમારા બે મિત્રો હતા તેમને હું શું આવડતું હતું. તેના કારણે હું ટ્રાન્સલેટ કરી આપતો હતો એમને.
એજ ને તે એટલે ત્યાં ફરવાલાયક શું આવેલું છે આમ પ્રાકૃતિક જગ્યા.
હા પ્રાકૃતિક જગ્યા હોય. ત્યાં એક આવે ત્યાનો ઢગો છે ઊંચો એક પર્વત જો. ત્યાં અમે ચડ્યા હતા. ત્યાંથી વ્યુ એકદમ મસ્ત આવે છે જ્યાં તમે પર્વતીય વિસ્તારમાં ઉપર જતા. ઉપર તે મ વ્યુ જોવાની એકદમ મજા આવે. થી પણ સવારે જવું. પટલે એકદમ સૂર્ય સૂર્ય. ક તો હોય. સનરાઈઝ સા તોય.
તો તમે રાત ક્યાં રોકાણા હતા.
રાત્રે અમે ત્યાં જ રોકાણા હતા.
ત્યાં ધર્મશાળાઓ આવેલી છે ને.
હા. પ્રજાપતિ ધર્મશાળા હતી.
અચ્છા કેટલું ભાડું હોય એક રાતનું.
ત્યાં એક પસન પચાસ રૂપિયા ભાડું હોય છે અને જેવ તમારા ગોદડા ગાદલા વગેરે જોઈતા હોય તો તેનું અલગથી પે કરવું પડે.
એવમ.
હા રૂમ ના પચાસ રૂપિયા હોય પર્સન હા ખાવાના પણ ખાવાના પણ દસ રૂપિયા જ હતા તે એકદમ મસ્ત સુવિધા હતી જમવાની.
અચ્છા શું શું ખાવાનું હતું.
ખાવણ દાળ બાટી હતી ને ભાત અને એક મગની દાળ એવી રીતે.
અચ્છા.
હમ્મ.
તમે બીજે ક્યાં ફરેલા આમ.
બીજે બસ હું તો હાલ હમણાં ત્યાં જ ગયો.
અચ્છા હું તો ઘણી જગ્યાએ કચ્છ અમદાવાદ સુન અંબાજી ઘણી બધી જગ્યાએ ફરેલો છું
હા અંબાજી પણ હું લગભગ છ મહિના પેલા જમણા ગયો હતો અંબાજી માતાજી ના દર્શન કરવા પણ ત્યાં ખાલી અમે માતાજી ના દર્શન કરીને પાછા વાળી ગયા હતા જે ગબ્બર છે તે બાજુ નહોતા ગયા કારણ કે મોડું થઈ ગયું હતું સાંજ નો સમય થઈ ગયો હતો તે નાખ કાર
અમે અંબાજી ફેમિલી સાથે ગયો હતો હું એક એક ગાડીમાં એટલે સવારે વહેલા પાંચ વાગે નીકળી ગયા હતા
હમ
પેલા અંબાજી માતાજી ના દર્શન કર્યા પછી ત્યાંથી ગબ્બર પર ચડી પ પછી. એ ચડ્યા તાથે લીપમાં નતા ગયા.
બરાબર.
તે કોક એક હજાર પગ થી જેવું ચડવાનું છે.
હૂં હૂં.
ચડવામાં ખુબ મજા આવે હો. લિપ કરતા ચાડવામાં વધુ બ મજા આવે ત્યાંના પહાડો ઝરણાઓ ચાલતા હોય ને. એક ફોટોગ્રાફ ફી કરવા માટે એક સારું જગ્યા કેવાય.
બરાબર.
અને પછી ત્યાંથી અમે ત્યાં કોઈક કુંભાર સમાજની એક જગ્યા આવેલી છે. એક મહેલ. ત્યાં પણ અમે ગયા હતા.
કુંભાર સમાજ.
અચ્છા યોગ કઈક છે. પછી ત્યાંથી અમે દાંત દતીવાડા ડેમ જોવા ગયા.
હમ.
ચાલુ નતો જોકે. વરસાદ ચોમાસાની સિઝનમાં ગયા હતા એટલે ખુબ મજા આવે એમને.
બરાબર. વરસાદી વાતાવરણ હતું ત્યાં?.
એટલે
વરસાદી એ વાતાવરણ હતું ત્યાં?.
અચ્છા હા હા, વરસાદ નતો પણ વરસાદ જેવું વાતાવરણ થયું હતું.
બરાબર.
તમને શું લાગે ચોમાસામાં મજા આવે કે બીજી સિઝનમાં?.
હા જ્યાં પણ ફરવાજ જવું હોય ફરવા જવાની મજા તો ચોમાસામાં જ આવે તેના સિવાય તો એ કોઈ સિઝન જ નથી ગણતો. જોકે વોટર પાર્કમાં જવું હોય. તો તમે ઉનાળામાં જઈ શકો.
અચા ચાલે.
બાકી તો ચોમાસામાં ફરવાલાાયક જે, તે સીઝન જ એવું છે સમજ્યા. જ તમે ફરવા જઈશકો પ સમયમાં.
આપણે ચોમાસા આમ તો છે ને કેદારનાથ સાઈડ ફરવાની મજા આવે.
હમ કેદારનાથ, હા એ બાજુ પણ મજા આવે હમણાં ટૂક લગભગ એક મહિનામાં બસ પ્લાન બનાવ છે અમારે મિની કેદારનાથ મંદિર છે, પાલનપુર બાજુ જે આવ્યું છે. ત્યા ત્યા પણ થોડુંક સારું અને પર્વતીય વિસ્તાર જેવું કંઈક છે.
તમે કોણ કોણ જવાના છો?
અમેન મારા કાકાના છોકરાને ત્રણ ચાર જણા અમે મિત્રો જવાના છીએ.
તો મારું શેર થાય તો કરજો ને.
હા વાંધો નહી તમે બસ કેજો. અમારે જવાનું છે હું મારા કાકા છોકરા, વાત કરી હતી કોઈ સાની રવિ જવાના હતા.
મારે પણ કેદારનાથ જવાનું મન છે.
હમ જેશોર પાર્ક છે ત્યાં. ર્રીન્સ અભયારણ્ય એવું કંઈક છે.
ત્યાં ફરવાની મજા આવે આમ તો.
હા પર્વતીય વિસ્તારને જો ચોમાસું ચાલુ હોય તો તો એકદમ લીલું લીલું બધું હ રો
જો ફરતા ફરતા વરસાદ આવે તો ઓર મજા આવે. શું કેવ તમારું?
વિ સાચૂ સાચું.
હમ. સારું કે તમારે જયારે ફરવાનું જવાનું હોય ત્યારે મને ઇન્ફો કરજુ.
હા જરૂર છે.
સારું તો કોલ મૂકું
ઓકે